હેલો જય શ્રી કૃષ્ણ છ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપે રસોઈમાં ઔષધી નો ઉપયોગ વિચાર માટે વાત કરીશું.
હમ!
તો આપણણી રસોઈ ફક્ત ભોજન બનાવવાનું નથી પણ પરંતુ તે એક ઘ્યાન નાનકડી ઓસ ઓઔસધાયલય પણ છે આગળ ઘરની રસોઈમાં, એવી ઘણી વસ્તુઓ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે.
સાચું કહ છો તમે, આદ્રુ, અદરક શરદી અદરસ અને ગર ગાંઠી તકલીફો ખૂબ ઉપયોગ છે. આંતુ જ ફલી ચા પીવાની રાહત મળે છે.
સાચી વાત. તોસોથમે આદુની ગલે અને ગલી. ગલાની. તકલીફમાં ખૂબ ઉપયોગી છે આદુ વાળી ચાય પીવાથી ખૂબ. રાહત ભી મલે છે અને ખૂબ સરસ વિચય છે ઔર હલદર. એક પ્રકારની ઓ ઔષધિ સે હલદરવાનું દૂધ પીવાતી. શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે છે અને ઈજા હલ્દી સાજી. થવામાં મદદ મળે છે.
સાચું કેહ છો તમે તુલસીના પાના. સમમ શરદી, ખાંસી અને. લાભદાયક માનવામાં આવે છે તુલસી સેવન શરીર તંદુરુસ્ત. રાખવામાં મદદ કરે છે. લક્ષણ હૃદયમાં તે ફાયદામંદ કરે છે. એન રક્તચાપ નિયંતિત, રાખવાનો રક્ત ભી આપણુ સાફ કર્યાલ છે. એન શરીરની પ્રતિક્રિયા શક્તિ વધારે છે.
બહુ સરસ વાત કહો છો તમે. ઓ જીરું પાચન ક્રિયા માટે ખુબ સારો માન. મનમાવા મા આવે છે. જીરાનું પાણી પીવાથી પેટની તકલીફમાં. આરામ આપે છે. ઓર ગેસ અજમો એ ગેસ અને અપર જેવી સમસ્યાઓમાં ઉપયોગી છે. તો અજમાનું પાણી પીવાથી પેટ હલકું થાય છે.
સાચું કહેહશો તમે. નીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. એ શરીર તાજગી આપે છે અને રોગી સાથે. લડવામાં મદદ કરે છે. નિમ્બુ આપણને શરીર વાસ્તે બહુ જ સરસ છે.
સાચી વાત કહો સો તમેં ઔર મધ મધ ગલાની ખરાશ અને. અ ઉદર ઉદર સમા લાભદાયક છે ગરમ પાણી સાથે મધ લેવાથી બી આરામ મલે છે.
સાચું કહો છો તમે મિત્રો આ બંધી. વસ્તુ આ ઘરમે. સરથાથી ઉપલબ્ધ હોય છે પરંતુ યાદ રાખવાનું. જોઈ છે ગંભીર બીમારી ડૉક્ટરની સલાહ જરૂર લેવાની. ગરવ વિયુ ઉપાય ફક્ત સામા તકલીફોના મદદરૂપ બની શકે શે
બિલકુલ સાચી વાત કહો સો તમે અપણા વડીલો કેહેતા હતા કે રસોઈ એ જ પહેલી દવાખાના છે આજ વિજ્ઞાન પણ બી આ વાતે સ્વીકારે છે કી ઘણી પ્રકારની ખાદ વસ્તુઓ સ્વાસ્થ તા મા માટે લાભદાયક હોય છે
હા સાચું કહો છો તમે મેથી આપણા રસોઈ ઘરની એક મહત્વપૂર્ણ વસ્તુ તું ચાર મેથી ના દાણા પાચન સુધારવાંને કો કામ આપશે સાધારણ દુખવા દુખાવ રાહત આપવા અને શરીર શક્તિ અપવના ઉપયોગ માની ગઈ છે
બિલકુલ સાચી વાત કહો સો તમે ઓર ધાણા ભોજનમાં સ્વાદ વધાર વધારવા સાથે શરીરને ઠંડક અ પણ આપે છે ધા ધાણાોનું પાણી પાચન માટે લાભદાયક માનવામાં આવે છે તો બધુંય રસોઈમાં જો સામાન થાય છે ને વો સબ આયુર્વેદિકમાં કામ આવે છે
સાચું કહો છો તમે તજ અને લવંગ રસોઈમાં મસાલા હોવા છતાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. આનો યોગ પ્રમાણે ઉપયોગ શરીર તાજગી અને ઉર્જા આપવાને મલે છે
બિલકુલ સાચી વાત કોર સો ઓર કાલી મરી શરદી અને ગલાની તકલીફ હોવે છે ને તો ઉપયોગી માનવામાં આવે છે પણ આદુ અને મધ સાથે લેવાથી બી લોકોના ઘણા લોકોને આરામ થાય છે મદ અને આ આદુનો રસ સાથે ગલો સાફ થઈ જાય છે ગલામાં ખરાશ હોઈ જાય ને તો લેવાથી બહ બધું સ મતલબ અ ઠીક હોય જાય છે
સાચ કયો છો તમે તો હિંગ પેટના ગેસ અને ઉપચાર માટે પ્ર ઉપાય માનવામાં આવે છે ભોજનમાં થોડી હિંગ નો ઉપયોગ પાચન સુવિધામાં મદદ કરે છે ભોજન મે થોડી સી હિંગ ડાલે છે ને સબ્જીમાં તો આપણું પાચન તંત્ર પાચન જલ્દી હોવે છે
બિલકુલ સાચી વાત કહો છો તમે ઓર ગુડ ગુડ ભી હૈ જો ફક્ત તો મીઠાસ માટે માટે નથી પરંતુ તે લોહ તત્વનો એક સોત્ર પણ માનવામાં આવે છે જમ્યા પછી થોડોસો ગુળ ખાવાથી પાચનને મદદ મળે છે ઓ નારિયેલ પાણી અને છાસ શરીરને તાજગી આપે છે અને ગરમીમાં મોસમમાં પાણીની કમી દૂર કરવામાં મદદ કરે છે તો પણ એ પણ સમજવું જોઈએ કે ઔષધ સામન ખાદ વસ્તુઓનો ઉપયોગ સંતુલિત માત્રામાં કરવું જોઈએ કોઈ પણ વસ્તુઓનો અતિરેિકત સ્વાસ્થ માટે લાભ હાનિકારક બની શકે છે
સાચુંક્યો છો તમે આજના જમાનામાં ફાસ્ટ ફૂડ અને અ વધી આજ કલ આજકાલ જમાનામાં તો ફાસ્ટ ફૂડ વધી ગયો છે જો આપને આપને પરમગત રસોઈનેના આદુ હદરક તુલસી ઝીરું અઝમોર લ લસણ અને અન્ય પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ મેં નહી કરવાનો તો સ્વાસ્થ્ય ઘણો લાભ મળી શકે છે. આપણા દાદા દાદી અને નાના નાની પાસે આવે ઘણા ઘરેલું નુ નુસ્ખા હોય છે જ્ઞાન જરૂરી રાખવાનો અને સુવિધા આપણને જવાબવર્દી વાળે છે
એકદમ સાચી વાત કહો છો તમે ઓર અંતમાં હું તો એ જ કહું છું કે સ્વાસ્થ્ય જીવન માટે ઘણો મહત્ત્વ છે તો દવાઈઓનું કરતાં પણ સંતુલિત આહાર નિય નિયમિત કસરત અને રસોઈમાં ઉપલબ્ધ પ્રાકૃતિક ઔષધ નો વધારે ઉપયોગ સાબિત કરવા થાય છે તો ખૂબ ઉપયોગી છે. ઓર. અમ આ પેટ મે અગર ગેસ થાય જાય છે ને તો આ. અજ કલ તો જીરું અ અજવાૈન મેથી અ વરિયાલી સોફ ચાર હ ચારોને સમાન માત્રા લેવાનું છે. વણાને ભૂને ને એક પાવડર બનેને રખવાનું છે. તો વો પાવડર રોજ લેવાથી શરીર બહુ સંતુલિત થાય છે ઓર ગેસની સમસ્યા પણ બી દૂર થાય છે.
બિલકુલ સાચું કહશો તમે. .
હા તો આપણા ઘરમે બી રસોઈમાં બી ખૂબ અ બહુ જરૂરી જરૂરી. સામાન ઉપયોગમાં આવે છે જો રસોઈમાં કામ મે આવે છે વવે સબ આયુર્વેદિક મે ભી કામ મે આવે છે.
સાચું ક છો તમે આવે અજમાનો. અજમો લેવાથી અરા પેટમાં ગેસ થયો હોય ને તો બ એ સહી થાય છે.
સાચુંઆત કહો સુ તમે. ઓર તમને ધ્યાન હોવે છે કી અમ્મ. અગર મોટો થાય ગયો છે કોઈ તો લીંબુનું પાણી ઓર કાલા નમકનું પાણી સુભે સુભે ગરમ કરીને થોડું લઈએ તો અ મોટાપોપી દૂર થાય જાય છે.
મોટા પય દૂર થાય છે ને પેટ માય જતું રહેે.
હા બિલકુલ સાચી વાત કહો છો તમે. હા તો બિકુલ અદરક તુલસીના ખૂબ સરસ વિશેષ છે કે અદરક ઓર હલ્દી લસન જીરું સબ આપાર ઘર મે જતરો ભી સામાન હોય છે ને ઓ સ આયુર્વેદિક ન કામ કરે છે. કઈ ને કઈ તો આયુર્વેદ દીકરો કામ કરે ને કરે છે.
બિલકુલ સાચું કયો છો તમે એની અં સબ ચીજાને ઘરમે રાખવાની
હા બિલકુલ સાચી વાત કહો છો ચલો. ફરી શું મળ્યું આપણા સ્વાસ્થ્ય અને સુખી જીવન શખીએ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.